મિત્ર મારો અવાજ આવી રહ્યો છે?
હા આવિ રહ્યો છે.
તો અત્યારે તમે કઈ કામમાં છો, કે ફ્રી બેસેલા છો?
અ આ ફ્રિ જ છું.
હમ જમવાનું થઇ ગયું તમારું?
હા હવે જમીન આવીયો.
હા તો અત્યારે તો ફ્રીજ બેસે હશો ને? હમ તો તમે અત્યારે અભ્યાસમાં શું કરી રહ્યા છો?
હવે અભ્યાસમાં બી કોમ કરી રહ્યો છું ત્રીજું વર્ષ.
હમ તો તમે અત્યારે હોસ્ટેલમાં રહો છો કે ઘરેથી કોલેજ જાઓ છો.
હ હ હોસ્ટેલમાં રહુ છું.
હમ હોસ્ટેલમાં જમાનુંને એવું સારું મળે?
હા સારું મળતું છે.
હમ તો હવે તમે પણ કોલેજ કરી રહ્યા છો હું પણ એમ તો કોલેજ જ કરી રહ્યો છું. મારું પણ બીકોમ જ છે ને હવે આપણને બાળપણમાં જયારે સ્કૂલમાં હોઈએ તો ખાસ ને કોલેજ માંથી તો નહી પણ આપણને સ્કૂલમાંથી આપણને પ્રવાસ લઈ જતા હોઈએ છીએ. તો હું પણ ઘઈણી બધી જગ્યાએ. પ્રવાસ ગયો હતો તો એના વિશે થોડી વાતો કરવાની છે. તો તમે પણ ગયા છો ને પ્રવાસ.
હા હું પણ ગયો હતો.
હમ તો હવે એના વિશે વાતો કરવામાં તમને રસ છે ને.
હા હા હા.
હમ તો એના વિશે સૌ પ્રથમ હું મારી મારા જે પ્રવાસ ના અનુભવો છે. એ તમને થોડાક જણાવવા માગુ છું, એમ સૌ પ્રથમ પતો અ આઠમા ધોરણમાં ત્યારે અમને સ્કૂલમાંથી લઈ ગયા હતા બસમાં એમા લક્ઝરી સારી એવી બસ હતી. એમાં અમને લઈ ગયા હતા સફેદ રણ જોવા, મતલબ કચ્છ વિસ્તારમાં ત્યાં પછી સોમનાથ, જુનાગઢ, એવા દરેક સ્થળો મેં ફર્યા હતા. તો સૌથી પેલા જોઈએ તો અમે ગયા હતા, સફેદ રણ જોવા માટે તો ફસ્ટ જયારે અમને સ્કૂલમાં કીધું હતું. કે તમને સફેદ રણ જોવા માટે લઈ જઈશું. તો અમને એવું લાગ્યું હતું કે ત્યાં સફેદ કલરની રેતી હશે એમ એટલે રેતી નુ આખુ રણ હશે. તો એવું વિચારીને ગયા હતા પણ જ્યારે તમે અમે ત્યાં ગયા. તો ત્યાં જોયું તો આખું મીઠું હતું. સમુદ્ર ન પાણી ત્યાં આવતું હશે અને એ જામીનને આખું મીઠું બની ગયું હતું. એનું આખું સફેદ રણ હતું એમ એ જોઈને જ અમને તો સૌથી પહેલા આશ્ચ શ્ચર્ય લાગયો કારણ કે અમે રેતી વિચારીને આવ્યા હતા ને ત્યાં મીઠું હતું અને ત્યાં એમ જોઈએ તો દરેક જગ્યાએ આખું સફેદ અને સફેદ દેખાયા કરતું હતું ત્યાં ન કોઈ ઝાડ હતું કે કઈજ નહી માત્ર એક ટાવર બનાવ્યો હતો ત્યાં ઉપર ચઢીને જવા માટે અને એના સિવાય ત્યાં કઈ જ નહી હતું એમ બીજી બાજે એ જોઈએ તો એ એ તરફ પણ કઈ દેખાતું નથી. એમ જોવા જઈએ તો ત્યાં એવું લાગતું હતું કે એ પૃથ્વીનો અંત હશે. એની બીજી બાજુએ એવું લાગતું હતું તો એક અનુભવ અમને ખૂબ જ સારો એવો મળ્યો હતો ત્યાં અમને અ એક થી બે કલાક માટે રોકાયા હતા ત્યાં જગ્યા સારી રીતના એક્સપ્લોર કરી અમે અને પછી ત્યાંથી અમે ફરી આવ્યા હતા. એના બીજા દિવસે
જુનાગઢ જુનાગઢમાં એમ તો આટલો મોટો ડુંગર છે, તે ચઢવાનો હતો એટલે અમે સવારના રાતના જ પાંચેક વાગે નીકળી ગયા હતા એ ચઢવા માટે પણ અડધો અમે ચઢ્યા અને પછી સર લોકો કેવા લાગ્યા કે આટલો મોટો ચઢવાનો છે. અને એમાં ટાઈમ પણ ખુબ જ લાગશે આપણા બીજા સ્થળો જોવાના રહી જશે તો એટલે અમે અડધો જ ચડ્યા હતા અને ત્યારથી પછી અડધો ચઢીને પાછા ઉતરી આવ્યા હતા, ત્યાર પછી ફોટા પાડીને નીચે જ અને બધા સારી રીતે ત્યાં શોપિંગ એવી કરીને ત્યાંથી નીકળી આવ્યા હતા. તો બીજી પણ ઘણી બધી અમે જગ્યાઓ ફર્યા છે. પણ એના વિશે વાતો કરતા પહેલા હું તમને પણ પૂછવા માંગીશ કે તમે કોઈ પ્રવાસ કર્યો હોય તો એની વાતો કરશો?
હા હા જરૂરથી મિત્ર હમ જો હજી તો હું પણ જયારે બારમામાં હતો ત્યારે બોર્ડની પરીક્ષા આપી પછી અમને પર પ્રવાસ લઈ જવામાં આવ્યું એ દરમિયાન અમે સૌથી પેલા તો સવારે છ વાગે ઉઠીને પછી જે બસ આવી હતી. એમાં બે સી ને પછી અમે મહારાષ્ટ્ર ગયા હતા પ્રવાસ માટે તયા અમે પછી અજંતા નીલોરાની ગુફા જવા ગયા ખુબ જ મસ્ત ગુફાઓ હતી ત્યાર પછી અમે બપોરનો સમય થયો એટલે અમે સ્વિમિંગપુલમાં ગયા ત્યાં અમે નાવા ગયા અને ઘણું બધું સારું સ સારું સારું એવું જમવાનું પણ આપેલું સ્વિમંગપુલમાં નાવાની મજા આવી પછી સ્વિમિંગ પુલમાં આપેલું દરિયાને મોજા ઉછડે એવું પણ અ જોયું ત્યાં પણ અમે ના તા હતા ખુબ જ મજા આવતી હતી પછી અમે એક દિવસનો જેવો પ્રવાસ હતો એટલે અમે અમને સાંજે રાત્રે મોડે જેવા હોસ્ટેલમાં મૂકી ગયેલા બસ વાળા તો તમે પણ રાતના ગયા હશો કે દિવસ ના ગયા છો
એમ તો અમે ગયા હતા જયારે મેં તમને કીધું તેમ કે આઠમા ધોરણમાં અમને પ્રવાસ લઇ ગયા હતા. તો ત્યારે અમને રાતના ટ્રાવેલિંગ સારું રે છે, કારણ કે રા રાતના ટ્રાફિક ના હોય તો આપે જલ્દી પહોંચી જતા હોય છે એટલે અમને પણ ના જ લઈ ગયા હતા પ્રવાસ માટે અને તમે હું મેં બે સ્થળો વિશે વાત કરી અને એ પછી અમને લઈ ગયા હતા સોમનાથ મંદિર જોવા એ પણ એક અદભુત અને ખુબ જ મોટું એવું મંદિર હતું તે જોઈને જ તો એક ખુબ જ આનંદ થયો હતો. કારણ કે એક મોટા વિસ્તારમાં એ આખું મંદિર ફેલાયેલું હતું. અને ત્યાં એ દરિયા કિનારા હોવાના કારણે અ દરિયો જોવા પણ અમે ગયા હતા એમાં મોજા મોટા મો મોટા આવતા હતા એમાં માછલીઓ પણ અમને દેખાતી હતી. તો ત્યાં અમે ઊંટ પર પણ બેસેલા ઊંટ પર બેસવાની મજા પણ આવી હતી અમને. ત્યાં પછી જે દરિયાની વસ્તુઓ હોય તે વેચવા માટે દરિયા કિનારે લોકો રહેતા હતા. તો ત્યાંથી અમે ઘણી એવી વસ્તુઓ પણ ખરીદી હતી. અને ત્યાં અમને ખુબ જ મજા આવી હતી. એના સિવાય અમને બીજા પણ થોડાક સ્થળો એ લઈ ગયા હતા પણ એ સ્થળો એટલા કઈ ખાસ જેવા નહી હતા. તો એના વિશે ન વાતો કરીએ ને એ આઠમા ધોરણનો મારો પ્રવાસ હતો એના પછી અમને એમ પ્રવાસ માં નવ દસ માં તો નઈ લઈ ગયા પણ જયારે હું અગિયાર માં ધોરણમાં ત્યારે અમને પણ મહારાષ્ટ્રના પ્રવાસે લઈ ગયા હતા. તો એમાં સ્થળો જોવાલાયક હતા. તેમાં સૌથી પહેલા અમને લઈ ગયા હતા બીબિકા મકબરા એટલે કે જે આપણું મિની તાજમહેલ કહેવાય એ ત્યાં અમને લઈ ગયા હતા જે ઔરંગાબાદ માં આવેલું છે. જયારે અમે ગેટની અંદર ગયા અને જોયું તો અમને એવું લાગ્યું કે અમે ઉત્તર પ્રદેશમાં આવી ગયા. અને ત્યાં જે તાજમહેલ છે. તેના જ જેવો દેખાતો હતો એટલે અમને એવું લાગ્યું કે અમે તાજમહેલ જો આવી ગયા એમ. પરંતુ એ જરાક એ સાઈઝમાં નાનું હતું અને સર લોકોએ કીધું કે આ બીબીકા મકબરા છે એમ એ એક બૌરંગઝેબ ના પુત્ર એ જ બનાવ્યું હતું એટલે એ જરાક સેમસેમ હતું. ને એ પણ જગ્યા ખુબ જ સારી એવી હતી તો અમે ખુબ જ ફર્યા હતા ત્યાં. ઘણા બધા ફોટા પાડ્યા હતા અમે બધા મિત્રોની સાથે અને જોવાનું પણ અમને ઘણું એવું ગમ્યું હતું અને તમે કીધું કે અ ઈલોરાની ગુફા જવા ગયેલા તમે તો અમેને પણ ત્યાંથી એલોરા ની ગુફા જોવા માટે લઈ ગયા હતા તો જયારે અમે ત્યાં ગયા તો એમ એલોરાની ગુફા એ આખું પથ્થર કોતરીને બનાવેલી હતી. તો જયારે અંદર અમે ગયા તો મને ખુબ જ ભીક લાગતી હતી કે આ પથ્થરો પડી જશે એમ થયા કરતું હતું. કારણ કે કઈ પિલર નહી હતા એ માત્ર કોત્રીને બનાવવામાં આવેલું હતું.
જો એ જોવાની પણ ખુબ જ મજા આવી હતી. અને ત્યાર પછી એમને પણ વોટર પાર્કમાં લઈ ગયા હતા. તો ત્યાં વોટર પાર્કમાં ખુબ અમે મજા કરી હતી નાવાની. અને નવી નવી રાઈડ્સ લેવાની તો વોટર પાર્કમાં અમને સૌથી વધારે મજા આવી હતી. કારણ કે બધા અમે મિત્રો જ હતા એટલે મિત્રો સાથે રાઈડસ કરવાની અમને ખુબ જ મજા આવી હતી. તો તમે પણ એકાદ સ્થળ વિશે કેવા માંગો છો?
હા હા મિત્ર અમે પણ ધોરણ અગિયાર માં માં હતા ત્યારે. એમણે અમને પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે લઈ ગયા હતા પ્રવાસ માં. ત્યાં અમે મિત્રો અને શિક્ષકો સાથે પ્રવાસ ગયા હતા. ત્યાં એમ જોવા જઈએ તો એ
મૂર્તિ સૌથી વિશ્વની સ સૌથી મૂર્તિ છે. જ્યાં અમે ખુબ ઘણા ફોટા પ પાાડ્યા હતા મોબાઈલ લઈ જવાની મનાઈ હતી સર તમે લઈ આ હતા.
અને મિત્રો સાથે ખુબ જ મજા કરી. ત્યાર પછી અમે તેજ રાત્રે સાંજે અમે પાછા મામારી સ્કૂલ માં વળી ગયા. બીજું કઈ તમારે કેવું હશે પ્રવાસ વિશે?
પ્રવાસ વિશે વાત કરીએ તો આમ તો ઘણી બધી નાની નાની જગ્યા એ પણ જોવા માટે લઇ ગયા હતા તો એમ વાત કરીએ તો પૂરી થાય એવી બધી વાતો છે. કારણ કે બધા મિત્રો સાથે આપણે ગયેલા રહીએ તો ઘણી બધી મજા પણ કરીએ છીએ. પણ હવે એમ તો મોટી મોટી વાતો આપણે ક લીધી છે તો હવે અને હું વિરામ લેવા માંગુ છું. અને તમે જે તમારો કિંમતી સમય આપ્યો એના માટે તમારો ખુબ ખુબ આભાર.
અમારો પણ આભાર માનું છું. ત
તો ચાલો અંતે હવે આપણેે વિરામ લઈએ, પછી મળીશું.
હા.